કેમ છો?
હેલો.
હા કેમ છો?
બસ મજામાં છું તમે કેમ છો?
હું પણ મજામાં છું શું કરી રહ્યા છો?
બસ કઈ નઈ બેઠી હતી. તમે શું કરી રહ્યા છો?
બસ કઈ નહી મને તો એક વિચાર આવ્યો કે જો નહી આપડા મે જોયું કે તમારા સાથે જરૂર થી આના પર ચર્ચા કરું, મિત્રતા આપણા જીવનનો કેટલો અમૂલ્ય રિશ્તો હોય છે. બધા રિશ્તો તો જો આપ હ હમ. ખૂનથી અને એવી રી કે ભગવાન ભક્તે આપે છે અને મિત્રતા નો રિશતો સંસારમાં આયા પછી અને પછી તે આપણને આપડા
હા, એ આપને પોતે બનાવી છે બનાવે છે. તો મિત્રતા જીવનનો સૌથી કિંમતી સંબંધ છે એ આપને પોતે બનાવે છે ને અગર આપ પન ને સાચો મિત્ર હોય એ આપ પના સુખ અને દુઃખ બંનેમાં સાથ આપે છે.
બિલકુલ સાચું કહો છો તમે. અને જોઓ ને મિત્ર મિત્રો કેટલા એવા હોય છે કે આપડે કોઈ પણ પરિસ્થિતિમાં હોઈએ અહ ચાહે સુખી હોય ચાહે દુખી હોય કોઈ પણ સ્થિતિમાં હોઈએ જો એનો સાથ આપણને હોય તો આપણ ને કેટલું આપણને આમ અહ કોન્ફિડન્સ ફીલ થાય છે કે કેટલું સારું ફીલ થાય છે કે ના જો પણ કેવી પણ પરિસ્થિતિ હશે પણ જો આપડો જે મિત્ર છે એ મારી સાથે છે તો હું જરૂરથી પરિસ્થિતિમાંથી બહાર આવી જઈશ.
હા, એ તમે એકદમ સાચી વાત કીધી કે મિત્ર આપની જોડે હશે તો હશે તો આપને કોઈ પણ પરિસ્થિતિ થી કઈ પણ દુઃખ થી બહાર નીકળી શકે છે એ આપણને એવી સલાહ આપે જેનાથી આપણનો આ જીવન માર્ગ અહ સહી રાહ પર જાય છે. તો મિત્ર બહુ જ જરૂરી છે એ વિશ્વાસ પ્રેમ અને લાગણી નો સંબંધ છે પછી આપણને સાચો મિત્ર શબ્દો વગર પણ આપણી લાગણીઓ સમજાય અહ સમજે છે એ આપણને કઈક થાય તો પણ એ સમજી લે છે તો બહુ જ જરૂરી છે સા છું મિત્રો હોવો આપણના જીવનમાં.
મિત્રોની તો જો કોઈક કોઈ પણ બીજા અહ જે માણસ છે કોઈ પણ છે એ લોકો મિત્રોની અહ જે અછત છે એ પૂરી નથી કરી શકતા એની જગ્યા અહ એનું સ્થાન બિલકુલ અમૂલ્ય છે. બધા જ અહ જે ભલે વયસ્કો હોય ભલે બાળકો હોય કે મોટા હોય બધાને જે મિત્રોની બહુ જ જરૂર હોય છે એ મિત્રો સાથે એવી બધી વાતો એવી બધી પ્રકારની ચર્ચા કરી શકે છે જે એના સગા સંબંધી એના ઘરવાળા કે ભાઈ બહેન માતા પિતા સાથે નથી કરી શકતો. તો આ પ્રકારથી મિત્રતા બહુ જ એવો અનોખો રિશતો છે જેનાથી આપણે દિલથી દિલની જે વાતો છે એ આપડે એના સાથે અહ અહ કરી શકીએ છીએ.
એ તમે એકદમ સાચી વાત કીધી કે મિત્રો જોડે આપણે આપણા દિલ દિલની કોઈ પણ વાતો કરી શકીએ છીએ બિના કોઈ વગર કોઈ ઝીજક ના કેમકે એ આપણને એમ છે કે એ આપણને આવું થાય કે એ આપણને કોઈ પણ વસ્તુમાં વિચારશે નહીં કે એ કેવી રીતને આવું બોલે છે તો આપ પણ એ કઈ વિચાર્યા વગર એને કઈ પણ વસ્તુ કહી શકીએ છે તો આવા મિત્ર હોવા બહુ જ જરૂરી છે જેની જોડે આપણને કઈ પણ વિચાર્યા વગર વાતચીત કરી શકીએ છીએ એ આપણના જીવનમાં ખુશ જીવનને એકદમ ખુશીઓથી ભરી દે છે. એની જોડે આપણને કઈ પણ આવું ના લાગે કે અહ કઈ પણ આપણનો સ્થાન એકદમ ઊંચો લાગે છે તો મિત્ર સાથે આપણનો ટાઈમ ક્યાં નીકળે નીકળી જાય છે આપણને ખબર પણ ન પડે.
બિલકુલ અને જો આપડે સ્કૂલોના અને કોલેજોના મિત્ર હોય છે અને જેમની સાથે આપડે આજે પણ જોડાયેલા હોઈએ તો ઈ લાગણી તો બિલકુલ અનોખી જ હોય છે કારણ કે જે શાળાના અને કોલેજમાં આપડે જે સાથે ભણતર કરેલું હોય તો એ લોકો આપણી બધી સ્થિતિ બધી આદતો અને બધા બધા વિશે બહુ જ સારી રીતે એમને માહિતી હોય છે તો એ લોકો આપણને બહુ સારી રીતે ઓળખે છે ભલે વર્ષો વીતી ગયા હોય તો પણ આજે પણ જો આપણે એમનો સાથ હોઈએ તો આપણને બહુ જ અનોખું અને બહુ જ સારો અનુભવ થાય છે.
હા, એજ ને આપણે એટલા વર્ષો પછી પણ આપણને આપણા મિત્ર જોડે વાતો કરીએ તો આવું લાગે કે આપને તો રોજ જ મળતા હતા તો એમની જોડે એવું ના લાગે કે કોઈ કેટલા વરસ થઈ ગયા કે કેટલા દિવસ થઈ ગયા એવું આપણને ક્યારે પણ અનુભવ ના થાય તો મિત્ર જોડે આપણને એકલો ક્યારેય ફીલ ન થાય આપણ ન જીવન હાસ્ય અને આનંદથી રહે છે તો મિત્ર જોડે આપણનો ટાઈમ ક્યાં પસરે આપણને ખબર પણ ન પડે.
આ તો બિલકુલ સાચી વાત કહિ કે ક્યારે સમાર સમય ક્યારે પસાર થઈ જાય છે એનું આપણને ભાન જ નથી રહેતું. એ રહેતી અને જો આપે જો કોઈ મુશ્ કેલી ન ઘડી હોય અને મિત્રતાનો અ સાથ હોય તો આપણને એ મુશ્કેલ ઘડીમાં નીકળવા માટે પણ એ બહુ જ અ સારો આ પડોશ આપણા માટે હોય છે. અને જો એ આપણની આપ ણા અંદર જે છુપાયેલી પ્રતિભા હોય છે એ સારી રીતે ઓળખે છે એ આપણને વારને વાર જીવનમાં કોઈ પણ કેવી પણ ઘડી હોય એમાં આપણને એન્કરેજ કરે છે કે ના જો તું આ કર તું મહેનત કરશે તો તું જરૂરથી સફળ થશે તો એક કામયાબ અ જે મનુષ્ય છે એના માટે એના માટે પણ મિત્રતા બહુ જ જરૂરી છે. અને આપણે આપડ જીવનમાં જયારે અ કોઈ એવા પડાવો હોય છે જયારે આપણે ફેસલો લેવામાં સક્ષમ હોતા નથી તો મિત્ર આપણને સલાહ પણ આપે છે કે ભાઈ તારે આ કરવું જોઈએ તારા માટે આ સારું છે અ અને આપણા જે ઘરના છે એ લોકો પણ આપણા મિ ત્ર સાથે જોડાયેલા હોય છે કે જે સારા મિત્રો હોય તો એ લોકો એકબીજા સાથે બહુ જ સા સારા સંબંધોમાં એમના પરિવાર સુધી પણ એમની લાગણીઓ ફેલાયેલી હોય છે તો એ પણ આપણા માટે બહુ સારું છે એ આપડા ઘર નો એક મેમ્બર જેવું હોય ને એવો જ આપણને અનુભવ થાય છે કે આપણે એના સાથે રહીએ ત્યારે એવું જ આપણને અનુભવ થાય છે.
હમ એ તમે એકદમ સાચી વાત કીધી મિત્રો જોડે આવું આપણનો સંબંધ હોય કે આપણના આખા પરિવારના બધા જ સદસ્યો એને ઓળખતા હોય છે તો, એ આપણનો એક મિત્ર આપણના પરિવાર જેમ થઈ જાય છે કારણ કે એને આપણના, પરિવારનો પરિવારનો હિસ્સો બની જાય છે. આપણના બધા પરિવારના બધા જ લોકો એને ઓળખતા હોય છે, તો એ તો જ તો ખબર પડે કે આપણનો સાચો મિત્ર છે આપણનો ખાસ છે એટલે જ તો એને બધા જ ઘરના બધા જ સભ્યો ઓળખે છે. ને જે આપણનો દોસ્ત બાળ પણ તે આપણની જોડે હોય એને તો આ આપણના ઘરના બધા જ લોકો ઓળખતા જ હોય છે પછી આપણે જોઈ શકીએ છીએ કે મિત્ર આપણના મિત્રમાં કોઈ ઈ ઈર્ષ્યા કે આવી કોઈ જલનની ભાવ હોય નહીં એ આપણને હંમેશા આપણને કઈ પણ આવું થાય કે ભઈ આ કોઈ સારા દેખાતા હોય કે કઈ પણ હોય તો આપને કેટલો કેટલો પ્રોત્સાહિત કરે છે કે ના તું ખુબ જ હુશિયાર છે કે તું બઉ સારી લાગી રહી છે કે તું આગળ વધી શકશે કે તું આમાં મહેનત કર તો એ ક્યારેય જલન કે આવું એનામાં ન હોય તો એ આપણને હંમેશા પો પ્રોત્સાહિત જ કરતો હોય છે.
બિલકુલ સાચું કહો છો તમે આપણે આપણા જીવનમાં જો આ સ્થાન જેને પણ મિત્રને સ્થાન આપો એના પહેલા આપણને એ જોવું જરૂરી છે કે એની સંગત કેવી છે એની નિયતિ કેવી છે એ કેવો વિચારે છે એ કેવો માણસ છે એ આપણને પહેલા બીજી બધી વાતો તો ઠીક છે પણ આ આપણને પરખવું બહુ જ જરૂરી છે કારણ કે જેવી સંગત હશે એવો જ આપણા ભવિષ્ય પર એનો પણ અસર થશે જો એ સારી નીતિ વાળો હશે એ સારો માણસ હશે તો તમને પણ સારા રસ્ તે લઈ જશે પણ જો એની અ કોઈ અ ખોટી બુરાઈઓ હશે કે કોઈ અ એની પણ કોઈ એવી અછત હશે કે એ કોઈ અમ ખોટા માર્ગે જતો હોય તો એ તમને પણ એ એ માર્ગે દોરી નાખશે એટલે આપણને બહુ જ ભાન રાખવું રાખ ને અને પછી મિત્રતા કરવી જોઈએ.
હા એ તમે સાચી વાત કીધી કે સાચો મિત્ર જે સ ગલત રાહ પર ન હોય એ આપણને સાચા માર્ગ પર લઈ જાય છે અ ગલત રસ્તો રસ્તે જો મિત્ર હોય તો એ આપણને પણ ગલત રસ્તે જ લઈ જશે તો સારો મિત્ર હોવો સા સહી રસ્ તા પર હોવો એ બહુ જ જરૂરી છે તો આપણે ક્યારે પણ આપણનો મિત્ર અ જોઈએ કે એ આપણે જ પસંદ કરીએ છીએ આપણનો મિત્રો તો કોઈ આપણના પરિવારવાલા કે સગા સંબંધી પસંદ કરતા નથી એ આપણે જાતે પસંદ કરીએ છે તો એ આવો હોવો જોઈએ જે આપણને સ જે પોતે સહી હો આપણને પણ સહી સલાહ આપે ને એ ક્યારેય ખોટા રસ્તા પર ના હોય તો એવો જ મિ મિત્ર આપણને અ અગાડી મદદ કરશે અને આપણને ક્યારે પણ અ મદદરૂપ થશે ને આપણનો ખાસ બનશે.
બિલકુલ સાચું કહો છો તમે એટલે આપણે જરૂર થી અ છે ને આવી તો રાખવું જ જોઈએ અને સોચી સમજીને પછી મિત્રતા આગળ વધાવવી જોઈએ જ્યારે આપણે મિત્રતાના રાહ પર ચાલ તા હોઈએ આપ આપણા મિત્રો સાથે ત્યારે આપણને બહુ જ વિ ચારીને પછી આગે પગલું ભરવું જોઈએ કે આ કોઈ એક કે બે દિવસનો સફર નથી કે ખાલી કટ્ટી અને બટ્ટી આપડે જયારે નાના હતા ત્યારે કેટલા કેવી રીતે કેટલા બધા ગેમ મો રમીને પછી કટટી બટ્ટી અને એમ પ એ રીતે આપણે છોકરા મતલબ આવી રીતે મિત્ર તા નો એ છે ને એ સાથ જ મિત્રતા હોય છે જયારે આપણે સાથ અનુભવતા હોઈએ ને ત્યારે જ એ મિત્રતા અ ત્યારે થઈ જાય છે ને એ આપણને અનુભવ પણ સારી રીતે થતો નથી તો બઉ વિ ચાર કરીને અને બહુ જ સારી રીતે પરખી ને પછી આપણને મિત્રનો ચુનાવ કરવો જોઈએ અને આપણે જ એને જ આપણે ઈજ આપણી મદદ કરીએ એનું નહીં પણ એને પણ જયારે આપણી જરૂરત હોય તો આપણે પણ એવી મુશ્કેલ ઘડીમાં એનો સાથ જરૂરથી આપવો જોઈએ. ઈ પણ આપણો ફર્જ છે.
એ સાચી વાત કરી તમે કે આપણને એને પણ મદદરૂપ હોવું જોઈએ એ આપણને મદદરૂપ થાય આપણને પણ ક્યારેય એને કોઈ મુસીબત આવે કે આવું કઈ પરિસ્થિતિમાં પડે તો પડે તો આપણને એને મદદરૂપ રહેવું જોઈએ અને એને ક્યારેય પણ આપણને ભૂલવું આ પણા મદદ આપણના મિત્રને હંમેશા યાદ રા